બસ શાંતિ તમારો ફોન આવ્યો તો હું થોડો બીજી હતો એટલે ઉપાડી ન શક્યો તમારો ફોન.
હા ભાઈ એમાં એવું હતું કે મારે થોડુંક કામ હતું તમારું એટલે મે તમને ફોન કર્યો હતું, કે આપડે અ મારે છે ને એક ગાડી લેવી છે.
અચ્છા અચ્છા
તો મને લાગ્યું કે તમને ગાડીની થોડીક વધારે જાણકારી હોય છે. તો હું તમાર સજેશન લઈલુ કે હમણાં ટ્રેન્ડિંગમાં કઈ ગાડી ચાલુ છે, હતો હમણાં નવું મોડેલ કયું લોન્ચ થયું છે એમ
હા અ
એટલા માટે હું કીધું
એમાં પણ તમારું બજેટ શું છે?
એટલે બજેટમાં તો એવું છે કે આપડે અમ બાર થી પંદર લાખ ની વચ્ચે ચાલી જાય એવું છે.
અને તમારે ફાઈવ સીટર લેવી કે શેવન સીટર?
હવે સીટરમાં તો એવું કાઈ મેજર બઉ. ડિસાઇડ નથી કર્યું અમે લોકોએ.
હા પણ. તમે તમે ફેમિલીમાં કેટલા મેમ્બરસ છો?
ફેમિલી માં અમે છ જેવા છીએ.
અપે છ જેવા હોય તો તમારે સેવન સીટર જ લેવાય હરામ હારી ગાડી. કમ્ફર્ટ પણ મળે અને ફૂલ એમાં તમે બધા અંદર બેસી પણ શકો ને સમાય પણ શકો એમ કેવું.
અચ્છા અને મતલબમા આપડે અત્યારે હમણાં. કઈ ગાડી છે? નવી લોન્ચ થઈ છે? કેની કઈ ગાડી એવી છે જેના ફ્યુઅ સેફ્ટી ફ્યુચર બહુ સારા છે? પછી એની માર્કેટ વેલ્યુ પણ બહુ સારી છે, જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. મતલબ બધી રીતે આમ જોવા જઈએ તો એ ગાડી અત્યારે હાલ બઉ જ મતલબમા એમકે.
છે ને કંપની નુ અ આપણેે કંપની તો ઘણી બધી છે.
બરાબર.
કંપની તો આપડે ઘણી બધી છે, પણ આપડે ઈન્ડિયાની જોવા જઈએ ને તો બે કંપની છે. મહેન્દ્રા અને ટાટા. મહિન્દ્રા મોટર્સ ને ટાટા મોટર્સ.
બરાબર.
આ બે આપડા ઈન્ડિયાની કંપની છે. અને આ બે ની ગાડીઓ બહુ જોરદાર ને ફૂલ સેફ ટી વાળી હોય છે.
અચ્છા.
તમે કદાચ લઈને જાઓ ને તો કોઈ તમને તકલીફ આવે નહી આપડા ઈન્ડિયા નું લોઠું કેવાય ને લોખંડ ઈન્ડિયા નો લોખંડ કેવાય.
બરાબર છે, તો મતલબમા મને લાગ્યુંજ કે તમને ગાડીઓ વિશે વધારે જાણકારી છે. તો હું તમને ફોન કરીને પૂછી જોવું જેથી મને ખ્યાલ આવી જાય. કે હમણાં કઈ ગાડી સારી છે, ને કોઈ નવી લોન્ચ થયું હોય. તો એના વિશેે પણ મને જાણકારી મળી જે, શુ કે ગાડીઓ તો માર્કેટમાં અવાર નવાર બધી નવી ને નવી આવતી જ હોય છે. પણ આપણા બજેટમાં હોય આપણે બજેટ ફ્રેન્ડલી હોય તેમજ આપણા માટે આપણા પરિવાર માટે સેફ્ટીનૂ બહુ જ અત્યારે મહત્વ વધી ગયું છે. કારણ કે તમે જોવો જ છો કે અવારનવાર રોડ ઉપર ને બધા એક્સિડન્ટ થાય છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની સેફ્ટી. અને મેં વિચાર્યું કે જેની જે ગાડીની સેફ્ટ વધારે હોય એવી ગાડીને વધારે હિતાવક રહેશે એમ.
હા એટલે મહેન્દ્રા ની ગાડી અને ટાટાની ગાડીઓ બઉ સારી હોય છે એ બિલ્ડ ક્વલિટી બી બહ સારી જબરજસ્ત હોય છે. તમારી સેફ્ટી માટે જો ગાડી લેવી હોય ને તો આ બી ગાડી બઉુ જોરદાર માં જોરદાર ગાડી હશે.
બરાબર એટલે મેં કીધું તમને હું જરાક પૂછી લઉં. તો મને આમ એના વિશે વધારે ડિટેલમાં જણાવશો કે અત્યારે? ટ્રેન્ડિંગમાં કઈ ગાડી ચાલુ છે એની માઇલેજ શું હોય છે એમ.?
હ જો હમણાં છે ને.? કંપની છે.
તમારો અવાજ કપાય છે.
આપડે મહેન્દ્રા કંપની છે ને મહેન્દ્રા મોટર્સ
હા
હાલ એમાં છે ને હમણાં જ ગાડી નવી લોન્ચ થઈ છે. એકસો સેવન એકસો કરેલી એકસો ડબર નું નવું મોડલ નવું વર્ઝન હત એ ગાડી નું બેસ મોડેલ એક શોરૂમ પ્રાઇસ છે. સાડા તેર લાખ રૂપિયા. અને એમાં તમને ટોટલી-' બધું.
બરાબર છે.
અંદર ટચ ડિસ્પ્લે
ઓહો.
અને મહેન્દ્રાની ગાડી છે. એટલે સેફ્ટીની વાત જ કરવાની નહી. સેફ્ટી એટલે ફૂલ સેફ્ટી તમને કઈ આંચ ન આવે. અને એવી એવી જોરદાર ટેકનોલોજી ન એડાસ લેવલ ટુ તમ તમારે ઓટમેટિક હ્યા કર ઓટોમેટિક બ્રેક સિસ્ટમ તમારી ગાડી અગલી ગાડી જોઈ રેસ બ્રેક કંટ્રોલ કરી શકી એવી અને એ ગાડીમાં સોળ તો હર્મન ગાર્ડન ના સ્પીકર આવે સોળ.
ઓહો.
સોળ જેટલા સ્પીકર આવે ડબલ પેરાનોમિક સનરૂફ અને તમારું બજેટ છે, ને એટલે પંદર લાખમાં તો ગાડી આવી જાય.
એક સુ સ જોરદાર સિટર તમારી ફેમિલીને બદ સેફટી વાળી અને તમે બધા ફ્યુચર તો એન્જય એટલી મોટી લાગે ક્યાંક.
લઈન નીકળે એમ ઓડી એ એમ લાગે કે બઉ મોંઘી ગાડી હશે.
અચ્છા મતલબ એની ડિઝાઇન જ એકદમ આમ પ્રીમિયમ લેવલની કયરી છે.
કંડિસન એવી ક કે તમને એને દ માટે ટાન્સ કરાવ તમે એવ એની ડિઝઇન બનાવવામાં આવેલી છે. ઈન્ટીરયર પણ એનું બહ જોરદાર.
ઈ અત્યારે લોન્ચ થઈ ગઈ છે કે બાકી છે.?
હા હા લોન્ચ થઇ જ ગઈ છે એ ગાડી.
અચ્છા અને મતલબમાં એ અત્યારે આપણને મતલબ પ્રીબુક કુકિંગ એનું ચાલું હોય છે.
હા પણ એમાં વેઇટિંગ બઉુ હોય છે.
ઓહ એટલી બધી હાઈ ડિમાન્ડ છે એની.
બ બહુ જ ડિમાન્ડ છે. તમારે અત્યારે જો તમે અત્યારે બુક કરાવો ને તો તમને સાત મહિના પછી તમને મળે.
ઓ અચ્છા અને આપડે જેટલી આ થાર. કે છે એ એ કઈ કંપનીની છે.
એ પણ મહેન્દ્રાની જ છે એ પણ જોરદાર ગાડી આવે.
અચ્છા એ પણ મહેન્દ્રા ની છે એમને.
હા એ તમને દસ લાખ એકસો રૂમ મળી જાયે
દસ લાખમાં એમને.
હા એ ગાડીઓ જોરદાર મહિન્દ્રા બધી ગાડીઓ જોરદ ટાટા ની પણ ગાડી જોરદ દાર આવે.
બરાબર અને આજે મહેન્દ્રને તમે વાત કરી. એનું જે ઇન્ટીરિયર મતલબ ગાડીની અંદરનું જે કેવું છે આમ મતલબ આમ આપણને હાઈ પ્રીમિયમ ફીલ કરાવે એકદમ રોયલ ટાઈપ નુ છે કે આમ એના ફ્યુચર વધારે છે પણ એનું મોડલ આમ ઠીકઠાક છે એવું કઈ છે
એનો ફ્યુચર એ જોરદાર છે અને ઇન્ટર તમે એના બેસો ને એટલે તમને એવું લાગે કે મર્સડીસ કાર લક્ઝરી કાર્સમાં બેઠા હો ને એવું એ ન્ટરયર છે
અચ્છા એટલે એનું લક્ઝરીઝ ડિઝાઇન ગયેલી છે આખી એમ ને મતલબ આમ રોયલ
હા હા અને એઈ ગાડીમાં તમે બેસો ને એટલે એ ગાડીમાં અપડ્રેટ ઈ કરવામાં આવ્યો છે કે એ ગાડી ના સેન્સર છે ને જમ્પર આવે છે જમ્પર એ ચમપર છે ને મર્સાડી કાર જેવા ફેલ કરી એવા સસ્પેન્શન છે જો કદાચ એ એમાં તમે પાણી નો ગ્લાસ મૂકીને ચલાવો ને બોનેટ ઉપર તો છે ને પાણી ના ગ્લાસ ન એક ટીપુ નોળાય એવા સસ્પેન્ કરેલી છે એની અંદર અપગ્રેડ
અચ્છા તો એનો મતલબ તમારા ખ્યાલ પ્રમાણે મારે આ લઈ લેવી જોઈએ મને સારી પડશે
અને કંપનીએ ખુદ એવો ડેમો કરેલો છે આગળ આખા પાણીના ભરેલા દસ થી પંદર ગ્લાસ મૂકીને આપડા બમ્ફર આવે ને જે એની ઉપર ચલાયેલ છે પણ તો બી એક ક્લાસ ચાલતો નથી કે એની અંદર એ ક પાણી નથી પડતું
બરાબર છે એવું છે ને તો તમે આ જે રીતે મને ગાડી વિશેની જાણકારી આઈપી એ ઉપરથી તો મને એમ લાગે છે કે આ ગાડીના ફ્યુચર્સ ને એ બધું બઉ સરસ છે તો મારે એક વાર એના શોરૂમમાં જઈને એની વિઝિટ લેવી જોઈએ
એટલે તમારે છે ને મહેન્દ્ર ત શરૂમાંને આ ગાડી ફેમિલી ગાડી છે એટલે તમારા માટે ચાલે તમે એક મહેન્દ્ર શોરૂ જાઓ ત્યાં જઈને ચેક કરો ગાડી જુવો તમને પસંદ આવે છે ગાડી પસંદ આવી ગઈ તો પછી એની ટ્રેસ ડ્રાઈઇવ લો તમે ગાડી જોશો ને એવી જ તમને પસંદ આવી જાય એ ગાડી જ એવી છે કે તમે જોશો ને એવી જ તમને પસંદ આઈ જાય. એ ગાડી એવી બનાયવી જ છે.
આમ તો જો હું તમને કહ તો મારા ફાધર ભાઈ પેલા એકસ જે ફાઈવ હડ્રેડ હતી ને એ હતી અને એ અમારે પાસે ઘણા વર્ષો સુધી રહી ઈ ગાડી જ્યાં સુધી અમારી પાસે હતી ત્યાં સુધી અમે બીજી કોઈ પણ ગાડી અ વાપરી નથી અને બહુ જ સરસ ગાડી હતી મને આમ હી મહેન્દ્ર નો એક્સપિરિયન્સ છે એટલે એ બો જ મસ્ત હતું.
એ મહેન્દ્ર ગાડી ગાડી એવી જ બનાવે છે. કે સાલો સાલ હુધી તમાર ચાલયા કરે કોઈ તમે જો સાચી એની હરખી સર્વિસ આપવાનું કોય મેન્ટનસ રાખો ને તો તમારે એની અંદર બીજો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી.
ના ના સાચી વાત છે. એમે એને
હમમ.